આય હલો હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી.
જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો.
હ બરોબર.
શું કરતા હતા માસી તમે. હલો હલો
અવાજ આવેજ ન.
રસોઈ. આવે છે ને આવે છે અવાજ આવે છે હા હા આવ્યો ને. રસોઈ બની ગઈ.
હ રસોઈ બની ગઈ બીજો હવે આવ્યો છે પોત જમશે મસ્તી કરશે એક ઘંટા લાગી જશે જમવામાં
અરે વા શું બનાવીવી છે રસોયા છે. હલો
હા મસૂર મસૂર બનાવ્યા છે.
એટલે આખા મસૂર કે મસૂર ની દાળ બનાવી આખા મસૂર બનાવ્યા કે મસૂર ની દાળ બનાવીવી તમે
નઈ મસૂર નો શાક બનાવ્યો ઓ ઓના જે મે ઓ મિસળને બનાવીએ ને એવી રીતે
હા મને રેસીપી આપશો મસૂર કેવી રીતે બનાવાય એ
હ મસૂર છેને, તે રાતના મસૂર છેને, રાતના બીજા બી રખાય પલારીને રાખી દેવાના પછી.
બરાબર પછી હેલો
માટો પછી આદુ લસુણ ને એક હા લખદો પીલા મરચા નાખવાના ના કીએ ને પછી જેમ આપડે પાઉભાજી ને ગેવી કેમ એવી રીતે કરીએ કાનદાન બધું એવી રીતે એને સા કરવાની સાતરી કરીને તેલ છૂટું થાય ને પછી બાપા હેલા હોય ને આપના મસૂર એ નાખી દેવાના એના પછી દાણા પાવડર છે, ગરમ મસાલો નમક છે, થોડી ના જેવી શાક હા હા બધા મી સાકર ને ગોળ નાખતા હોય, તો એક ચમચી સાકર નાખવાની
બરાબર એટલે આપડે મસૂર જે છે એમાં કેટલી સી ચલ બોલાવી પડે
અને આપને ચાર ખંડ કરાવીએ તો ચાલે બીજેલા હોય ને. પલારેલા હોય તો વાંધો ના આવે.
એટલે ત્રણ ચાર બોલાવીએ તો ચાલે ને.
હા હા ચાલે ચાલે એનામાં આપણે નાખવું હોય, ને તો થોડા મટ પણ નાખી નઈને તો મિશળ જેવુ થઈ જાય મસ્ત જરાક પતલો રાખીએ ને તો મ મિક્સર જેવું થઈ જાય પછી પ્લેટમા
આમ
ખી એના મિસળજો પતલો બનાવી એના ઉપર ગાઠિયા ઉ મીઠી ચટણી તીખી ચટણી અને પા સાથે ખાઈ તો બહુ મજા આવે
એટલે તમે છે એ આપડે આજ અત્યારે આજે મસૂર બનાવ્યા ઈ આપડે રોટ ટલી સાથે ખાઓ કે ભાતની સાથે ખાઓ
મેં પરોઠા બનાવ્યા છે.
અત્યારે બપોરે પરોઠા બનાવો તમે બરાબર છે અમે છે.
તો વાંધો ના આવે.
એટલે અમે છે ને જનરલી પરોઠા રાત્રે બનાવતા હોય છેી તો બપોરે કેવા ટેસ્ટમાં સારા લાગે છે
હા મસ્ત અલા મને તો પરોઠા સર લાગે એમ ના દીકરા ને અને મારા છોક છોકરા ને પરોઠા ટીફન માં ઓછા ભાવ જોરા.
બરાબર ઠંડા થઈ
ચા તેલ ને હા ઘી તેલ વાળુ હોય ને તો પછી પાણી પીવાય ને ઘડી ઘડી
હા સાચી વાત છે તમારી મેં પણ કાલે રાત્રે મસાાળ પાઉ બનાવ્યા હતા. આપડે જે પેલા મહારાષ્ટ્રના જો મેં મિશળ ને છે ને બે દિવસ પહેલા પ્રોસેસમાં મૂકી દીધી મતલબ રાત્રે છે ને મઠ પલાળી દીધા તા એટલે ઓવર નાઈટ મઠ પલાડી રાખ્યા બરાબર પછી સવારે છે ને મઠમાંથી પાણી કાઢી અને એને અંકુરિત થવા માટે થઈને રાખી દીધા હતા એટલે સાંજ સુધી માં છે ને એ મઠ અંકુરિત થઈ ગયા તા એટલે મતલબ આપડે જેને ફણગાવેલા મઠ કઈ નહ
હા હા હા
પછી છે ને કુકરમાં પાણી લઈ અને એ અંકુરિત મઠમાં એક ચમચી મીઠું ને હળદર નાખી ને એ વન વિસલ જ વગાડીડી હતી મેં એટલે એક વિસલ વગાડીને એને બાફી લીધા મતલબ.
હા બરોબર છે.
આપણેે ભાતા ઓસાવાનો જે ચાયણો આવે ને એમાં છે ને એ મઠ ઓસાવી લીધા એટલે એમનું જે પાણી છે ને એ એક સાઈડ ઢાંકીને રાખી દીધું ત્યાર પછી આપડે અ મેં પેલા પેલો રસ રો આવે ને આપડા મીશળ પાંઉમાં ખાવા માટેનો છે રસો એના માટે થઇ અને મે આદુ મરચાં અ પછી લાલ સૂકા મરચા ડુંગળી ટમેટા લસણ પણ અને થોડીક આંબલી આ બધું લઈ અને એની પાકી ગ્રેવી કરવા માટે થઈને મેં સતોડી લીધું બધાને થોડી વાર મિક મીઠું નાખીને સતોડી લીધું પછી ઠંડુ થઈ ગયું ને એટલે મિક જેેમાં ક્રસ કરીને ગ્રેવી બનાવી નાખી મોઠ
હા એટલે કલર સરસ આવી જાય એનો
હા બરાબર ગ્રેવી એક સાઈડ રાખી દીધી પછી તેલ મૂકી થોડુંક આપણે રેગ્યુલર જે તેલ યુઝ કરતા હોય ને એનાથી ઈ આમાં થોડુંક વધારે તેલ યુઝ કરવાનું કારણ કે જે આપણે મ ઉસળ કહી કે મીશળ પાાવ કહી એના રસામાં તેલ થોડુંક વધારે હોય બરાબર પછી હા તેલ ગરમ થઈ ગયું ને એટલે પેલી ગ્રેવી હતી ને ઈ જ્યાં તેલ છૂટે ને ત્યાં સુધી મેંને ઉકળાવી રાખી. બરાબર પછી છે ને આપડે મિશળનો મસાલો આવે છે માર્કેટમાં તો એ બે ચમચી જેટલો મિશળ નો મસાલો નાખો અને હળદર મરચું મીઠું આપડો જે બેઝિક મસાલા હોય ને એ બધા તે મસાલા નાખા બરાબર પછી પાછું તેલ છૂટે ને ત્યાં સુધી સતોડા કર્યું અને પેલી બાજુ જો આપણે જે મઠ ફો મઠનુંજે પાણી નીકળ્યું હતું ને એ પાણી છે એ આની અંદર એડ કરી દીધું ગ્રેવીની અંદર અને ખુબ જ સરસ થી ઉકળે હા હા એટલે ઈ પાણી વેસ્ટ નહી જવા દેવાનું ઈ પાણીનો પણ મેં યુઝ કરી લીધું અને પછી છે થોડુંક કોથમરી છાંટી અને ગાર્લિશિંગ કરી લીધું બરાબર એટલે એનો રસ્સો તૈયાર થઈ ગયો પછી આપણે પેલા લાદી પાવ આવે ખ્યાલ હોય તો તમને પાઉંભાજી ના લાદી પાાવ આવે ઈ લાદી પાઉને છે ને શેક શેક વાના નહીં કાચે કાચા ખાવાના એટલે પાઉ
હ
પેલો રસો તૈયાર થઈ ગયો તો ઈ પછી હળદર મીઠા વાર આપણે મઠ બાફીયા ફીને રાખાતા એ અને સાથે પેલું ચવાણું આવે ને નમકીન ચવાણું અમારે ત્યાં છે ને કંદોઈને ત્યાં સરસ લૂઝ માં મળે છે ચવાણું એ બહુ સરસ હોય છે તો ઈ ચવાણું લઈ આવી હતી હું પછી કાંદાને બારીક બારીક કાાયપતા અને કોથમરી આ આવી રીતે કરી અને મેં પ્લેટ આખી સવૅ કઈ રીતે આપણેે મીસળપાવની તો મીસળપાવની પ્લેટ સર્વ કરવામાં કેવી રીતે કર્યું કે સૌથી પહેલા એક બાઉલમાં છે ને મેં પેલાં મઠ મુઈકા પછી એની ઉપર થોડું ચવાણું નાખું પછી એના પર પેલો રસો બનાવ્યો હતો ને મેં ઈ રસો સવૅ કઇરો બરાબર ઈ રસો સવૅ થઈ ગયોને પછી ઉપર પાછું ચવાણું સ્પ્રેડ કર્યું એની ઉપર ડુંગળી એની ઉપર કોથમરી નાખીને આખું સ્પ્રેડ કરીને પ્લેટ તૈયાર કરી અને સાથે છે ઈ આપણે લાદીપાવ હતા ને એનાથી બાઈટ લેતા ગયા અને ખાતા ગયા
બહુ મસ્ત બનાવે હવે આપીએ હવે હું બનાવીશ અમે છે ને આપણે ગ્રેવી બનાવી ને એમાં બધું ઓલો થોડો ને એ નાખી ને પછી અમે કરી આ તમે બનાવીને હવે શનિવારે હું બનાવીશ હીરેન ઘરે હશે ને જોઈ ને મોઢામાં પાણી આવી ગયો સાંભળીને
આમાં શું છે કે જો રસો છે ને એ થોડોક આપણે તીખો હોય બરાબર તો ઘર ના હાથી ખોવ
તો ના હમ હમ
વરના સભી અમુક આપણે તીખું ખાઈ શકતા હોય, અમુક સ એ મોરું ખાતા હોય બરાબર એટલે આપણે છે ને આવી રીતે ત્યાં રાખીએ ને તો ઈ લોકોને છે ને મોઠ હોય ને ઈ હરદન મીઠા વાળા મોરા હોય મરચાં વગરના અને રસો હોયને એ તીખો હોય બેલેન્સ કરવું હોય ને તો તીખાામોરાનું બેલેન્સ કરી શકે એટલે પરિવારના બધા સભ્યોને આપણે ટેસ્ટ ચેક ચેન્જ કરવા હોય ને તો કરી શકીએ આપણેે એમ એના માટે થઈ ને મેં આ રીતે આઈડિયા કર્યો અને ઈ મિશળ જે કોઈ બહેનો તો વાત જ જવા દો તમે એ એટલો સરસ ટેસ્ટમાં લાગતો તો કે
ું બનાવીશવી તો એ હાલ એને મસ્ સણા ના બનાવી મઠ ના બનાવી તોય હા
ચાલે ચાલે પણ તમે છેો, ને મઠના અને એમાંય તે થોડાક મોઠા જે બૈચા હતા ને તો મેં એને શું કર્યું ખબર છે, કડકડીિયા મઠ બનાવ્યા કડકડિયા મઠ આપણેે તેલ તેલ મૂકી થોડુંક તેલ મૂકી અને એ છે, બાફ લા મોઠ હતા ને એને ફાસ ગેસ ઉપર ચડવા દીધા જ્યાં સુધી કડક દાણો નો થઈ ગયોને મઠ નો ત્યાં સુધી એને આપણેે ને સતોયડા કર તેલમાં બરાબર ઈ કડક દાણાો થઈ જાય ને એ લગભગ દસ કે બાર મિટ લઈ ગઈ અને ત્યાર પછી છે ને એમાં આપડે હળદર મીઠું તો નાખેલા છે એટલે ખાલી મરચું અને ધાણા જીરું નાખી અને અ હલાવી નાખ્યું એવી રીતે કરતા કડકડિયા મઠ બનાવ્યા કડકડીયા મ તો મેં ખાવું લ આપ આપણે મે એ દાળ ભાતમાં નાખીને ખાઉં તો બહુ જ સરસ લાગે મઠ ક્યારેક ક્યારેક તો છે ને આપડણે લંચ બોક્સમાં આ મઠ આપ્યા હોય, ને તો એ એટલા જ સરસ લાગે.
આહીંયા છોકરાને નાખી રહી તો મજા આવી જાય ખાવાની
ખૂબ મજા આવી જાય અને આપણને હેલ્ધીનું હેલ્ધી કઠોળ બધા હેલ્ધી
કો બઉ બહ સારા જો મદ્રાસ ને મરા નહી બધાને ઘરમાં જો તો કઠોળો ભીજેલા જ પડ્યા હોય હાલતા ચાલતા એા ખ હોય લાલ ચણા ખાતા હોય કાબુલી ચણા ખાતા હોય મગ એ પણ તાકાત વાળી વસ્તુ છે, બધી
તમે છે ને ઈ બનાવશો ને ક્યારેક તો રાત્રે પલાળી દેવાના મઠ ને
રાતના પલારી ને પછી રાખી દઈશ ઉઊગી આવશે ને પછી એનું બનાવીશ
હું છે ને પછી આપણે ક્યારેક ફ્રી થશું ને ત્યારે તમને હું એક બેસ્ટ સિક્રેટ આપીશ આપ આપડણે આ જે અંકુરિત કરવા માટેની જે સિક્રેટ રેસીપી છેને, મારી પાસે ઈ હું તમને આપીશ ક્યારેક ફરી સમયમાં તો બહુ જ સરસ સુી આવશે ભલે ચાલો તમારી સાથે વાત કરી તો મને બહુ જ આનંદ આવ્યો હેને કે
મેસેજ વોટ્સઅપ કરી દેજો તો પછી વાત કરશું આપ ઓકે ચોક્કસ ચલોો ચાલો જય શ્રી કૃષ્ણ જય માતા તાજી